ઓ
હા બોલો
બસ આવે છે મારો વાત તમને બરાબર
મને આવે છે. અવાજ બરોબર આવે છે હા તમારે ત્યાં વરસાદ કેવો આવે છે
અરે વરસાદ બે દિવસથી થોડાક થોડાક ઝપટાઈ જાય છે જે જોઈએ એટલો નથી આવ્યો પણ બે દિવસ થી ચાલુ થયો છે મતલબ ગરમી માં ઘણી રાહત છે એવું છે
અચ્છા અમારે તો અહં જોરશોર થી આવે છે વરસાદ
જરૂરત છે આ વખતની ગરમી જેવી ડેન્જર હતી ને કે વરસાદની બહુ જરૂર છે હં
બરોબર છે. હા તો દર જેટલા થઈ ગયા હશે રોજ એટલો વરસાદ આવે છે.
અરે વા અહિયાં થોડક મોકલી દો ને અમને બઉુ વરસાદ ની જરૂર છે, એટલી ગરમી છે આ સા કે વાત ન પૂછો. હવે તમે ધરાઈ ગયા છો એને હ અમ
બે પાંચ દિવસ ત
ભજીયા પકોડા ખાઈ લીધા પુના ચલ ભજીયા પકોડા ખવાઈ ગયા વરસાદ ના.
વડાપઉને બધું એટલે
ચટણી એ અલગ મજા છે.
મજા આવે ભજીયા આમ તળેલું ખાવાનું તો ખબર ન એમાં મન જ એટલું થઈ જાય એમાં ય તમતમતી ચમટણી બનાવીયું ને ફુદીનાની ને
ભીની માટી ની સુગંધ આવે વરસાદની
હા પેલા વરસાદ ની તો બહ મસ્ત સ્મેલ આવે
મસ્ત મજા આવે એમ જ થાય કે બાર જ ફરવા જ નીકળી જાય ઘરમાં રહેવું જ નથી. એવું થાય આઉટિંગ પણ નીકળી જ જય
હા અને અહિયાં તો ઘણા બધા એવી રીતના કરે સ્કૂટર લઈ ને કરશે ભીનું થવા માટે ઘણા લોકો એમને એમને વરસાદમાં ભીના થવા માટેં રોડ પર દેખાય
અમારે પણ એમ જ છે અરે બીજા નું તો શું અમે પોતે આખું અમે અમારું આખું ગ્રુપ જેવો પહેલો વરસાદ આવે ને એવું તો નાવા નીચે ઉતરી જ જવાનું ફ્લેટ માંથી અને શું મજ મજા આવે એમાં જે ઠંડક થાય એમ થ ન જો આ ઉનાળાની આવી ગરમી તો પિસ્તાલીસ છેતાલીસ રેકોર્ડ તોડી નાખ્યો. એસી વગર તો એક મિનિટ તમે ઘરમાં રહી ના શકો તો વરસાદ આવે બધા નીચે ભાગ્યા સીધા કે બસ હવે તો નાવું જ છે બહુ કંટાળી ગયા આ વખતે અને જે મસ્ત ગ્રીનરી દેખાય જળ પાન વરસાદ ન ખુશ થઈ ડાન્સ ના કરતા હોય ગ્રીનરી ગ્રીનરી એવું સરસ વાતાવરણ લાગે કે જયારે આપડણે જોયા જ કરીએ.
સાચી વાત છે. અને એમાં હું તો છે મારા ઘર છે ને એમાં મે આવી રીતનું ગ્રીનરી એટલે મે શું કર્યું છે કે મારે અહિ ભેજ વાળું વાતાવરણ ને મારું પિયર આમ સુરત સુરત થી હું અહિ ભેજ માં આવી ને ત મને તો છોકરાઓ એટલે પ્રેગ પછી મને અ આની તકલીફ થઈ ગઈ અસ્થમા ની તો મે મારા ઘરની અંદર છે ને ઓલા આપડે કઈ ને લ પીસ લીલી આવે છે તો પીસ લલી રાખે તે જે અસ્થામામાં સારું પડી ભેજ શોષી લે જ છોડ તો ઈ રાજ ને તો એવા ખીલ જાય એ લોકોને જેને ભેજમાં બહુ સરસ ખીલ એમાં ફૂલ-' સરસ આવે સફેદ કલર ના તો એટલા મસ્ત થઈ ગયા ત્રણ ચાર કડીઓ ખીલી ગઈ છે એટલે એના પરથી આપણને ખબર પડી જાય કે કે હા ભેજ વધી ગયો છે.
હ સાચ વાત હું તો તમને કઉ કે આ ચોમાસામાં છે ને થોડી આદુ વાળી ચા પીવાની રાખો તમને અસ્થમા ને એમ છે ને તો આદું ઘણું તમને હેલ્પફુલ થશે તો તમે ચા છે ને રોજ થોડું થોડું આ આદુ નાખતા જાવ અને બને તો થોડીક સૂઠ લો સૂઠ આદું તમને અને ઘણો ઉપયોગી થશે આ તમારું જે આ ભેજ વાળા. ત તમને જે પ્રોબ્લેમ થાય છે ને તો એમે તમે આદુ ને સૂંઠ નો ઉપયોગ કરો તમને ઘણો ફાયદો થશે મારા મિસ્ટર આયુર્વેદિક ડોક્ટર છે. એટલે હું તમને જસ્ટ સજેસ્ટ કરીશ. જો. એ તમે એવી રીતે લો ને. તો અસ્થમા મા ઘણું સારું લાગશે તમને એ વસ્તુ.
હમ્મ હમ્મ બરાબર છે તમે શું કરો બાય પ્રોફેશન તમે આમ.
નઈ એટલે હમણાં હું કઈ નથી કરતી મા સાસુ સસરા એજેડ છે પ્લસ બાળકોનું સ્કૂલનું ને એટલે હમણાં કંઈ મારો એવું એક્સ્ટ્રા ટાઈમ રહે જ નહીં કે હું બહાર જઈ શકું. મતલબ ઓનલાઈન જે કરવું એ ઘરેથી કરું. પણ સાસુ સાસરા બે એજ છે વોકર ઉપર છે એટલે એમ હું ના નીકળી શકું. પ્રોપર ટાઈમે એવું છે.
એ બહ ખાસ જરૂર છે ભાઈ એ આ અમુક ઉંમર માં કે નાના બાળકો અને મોટી ઉંમરના.
હા આપડે વચ્ચે વાળા તો સેન્ડવીચ જ છે હું તમને સાચું કહું.
હા સચિન આ એટલે એ. એ સાચો ભભી એમને જરૂરી છે બંને પેઢીને આ મોટી ને નાની. આ બંનેયુ પેઢીને સાચું આવે છે ને આપડું આપડે
કાઈ ના થાય સાચું તમે છો તમે કઈક જોબ કરો છો.
એટલે હું જોબ નથી કરતી પણ હું એક ડબિંગ આર્ટિસ્ટ છું. એટલે ડબિંગનો એ બધા.
ઓકે હા ડબિંગ આર્ટિસ્ટ ઓકે. તમે પ્રોઓફે હમ્મ હમ્મ.
મારુ પોતાનો પ્રોફેશનલ સ્ટુડિયો પણ છે.
હે ને મારી સિસ્ટર છે ને એનો બી છે હો પ્રોફેશનલ સ્ટુડિયો. ખુશહાલી વ્યાસ જો સપોઝ તમે ઓળખતા હો તો.
અચ્છા.
અમદાવાદમાં છે સેટેલાઈટ સીજી રોડ પર એનો સ્ટુડિયો છે એ શું કરે છે આ બધા કાર્ટૂન ના કેરેક્ટર હોય ને એનું ડબિંગ મોસ્ટ લિ એ કરે છે.
અચ્છા.
ખુશલી વ્યાસ આ છોટા ભીમ સિંઘ ચેને એ બધાનું એ એમ આવી રીતે વોઈસ મેક ઓવર છે એટલે એનું ઘણું એનો બી આખો સ્ટુડિયો છે અમદાવાદમાં બહુ સરસ મોટો છે. ભાઈ તમે ગૂગલમાં સર્ચ સર્ચ કરશો ને ખુશાલી વ્યાસ તો આવશે એવું છે એનું.
હા મારું એટલે અ મારું બી આમાં છે એટલે એનિમેશનમાં આપણે પપ્પાપી ને બધા જે આવ્યા છે ને પછી મિની માઉસ છે. એ બધામાં વોઇસ આપેલા છે પછી એનિમેટેડ મુવીઝ બધી જ આવે
હા હમ્મ હમ્મ સરસ સરસ કઈ ઇનોવેટિવ. કરો છો તમે જોબ સેટિસફેક્શન બહું સરસ મળે એમાં.
આ આપણને તો જે મળે ને બધામાં હાથ મારવાની મતલબ એમાંય કરે છે. તમિલ ને તેલુગુ ને એ બધાની જે આવે ને. ડબ કરવાની એમાં બી અવાજ આપેલા છે બાહુબલીમાં ભી આપ
સરસ નાઇસ હમ્મ હમ્મ. હમ્મ.
હવે આ મને આવડે છે. સાત લેંગ્વેજસ સાંભળે છે એ લેંગ્વેજીસમાં કામ કરવું.
અરે વાહ તો તો આપડે એક નવો આખો ટોપિક આની પણ થાય એવો છે, વાત કરવાનો
ભાઈ તમે ત્રણ ચાર કેને કોલ કરી દોને તો તમારો ટોપિક
હા એટલે તો ગ છે આમાં તો આપડે આખું એક અલગ થી ટોપિક પરલ થાય એવું છે. સ હમ હ હ ઓકે ચલો પાછી. અચ્છા ફરીથી મળશું તમારા જોડ બો બધું
ના ના હજી હજી તો હજી તો વાર છે હજી આપણને કોલ બતા હ
મે ક તો મને તો ઓકે હજી તો સાત મિનિટ બાકી તા આવે છે ને હા. હમ્મ, હા, હા, હા.
ના ઈ નઈ જોવે આવી રીતનું છે મારું છે ને રેવાનું અલગ છે ને સ્ટુડિયો અલગ છે.
ઓકે એટલે ઘરથી નજીક જ છે તમારે
ના મારે આઠ કિલોમીટર દૂર છે.
ઓકે ત્યા તો, પાછું તમારે તો ટુ વ્હીલર એટલા બધા અહિયા અમારે જેટલા ટુ વ્હીલર યુઝ ઓછા, થાય ને એ સાઈડ તો.
ના ના ભાઈ મારે ટુ વ્હીલર વગર કામ જ ના થાય. મને તો ટુ વ્હીલરે જોએ ને ફોર વ્હીલરે જોઈએ.
હમ,
હા કારણ કે વરસાદ હોય અને તડકો હોય તો તો હું ફોર વ્હીલર યુઝ કરું. અને એવું લાગે કે ભાઈ ઠંડક માં ને એવી રીત નું છે કે જ્યાં ગરદી નો ટાઈમ છે તો ટુ વ્લર યુઝ
ટુ વ્હીલર યુઝ કરે ઓકે હમ હમ.
એટલું બધું છે ને મને વરસાદમાં મારે ત્યાં આગળ થાય નહી. અ જવાનું પાણી બધે ભરાઈ ગયા છે અહિયાં
ઓ હમ હમ. ઈ બહું એક ચોમાસાનો બ ટોપેક હોય ને તો એજ છે કે એટલા પાણી ભરાય જાય ને તમે, ટાઈમ છ તો અને એમાંય એ સાઈડ નો ટ્રાફિક અને પ્લસ આવા ખાડાવાળા રોડ. ને એમાં પાણી ભરા,
હમણાં જ મારે થ્યું ને, પરમ દિવસે હું સ્ટુડિયો થી આવતી તી ખાડો હતો દેખાય નહી પાણી ભરાઈ ગ્યું હોય. અને હમણાં કામકાજ કર્યા ને તો અધુરા મુૂકેલા અમુક રસ્તાઓ છે ને તો ખિલ્લો જે હતો અ ટક કરીને પડ્યો મારી ગાડી ને આખું ટાયર ફાડી, હવે ધૂમ ધમધુકાર વરસાદ ને આપણે એકલા લેડી અને હવે ગાડી બંધ થઈ ગઈ આવી રીતનું કરવું શું. પણ પાછા છે ને આટલા બધા વર્ષો અહી તો કોઈ બધા વિડીયો પાડવા બેસી જશે પણ કોઈ હેલ્પ કરવા નહી આવે.
અરે હ એકદમ તમે સાચી વાત કોઈ હેલ્પ તો કરતું જ નથી વિડીયો મૂકી મૂકીને પટ પટ લોડ કર દે. પણ એમ નહી કે આપડે કાઈક એકલી લેડીશ છે કઈ હેલ્પ કરીએ કોઈક, મકેનિકલ ને બોલાએ એવું કઈ જ નહી આ એમાં, એક તો કોઈ રસ્તા રિપેર નથી કરતું.
હા પછી તો મેં સો નંબર પર ફોન કર્યો અને કીધું કે કે આવી રીતના છે. હું એકલી લેડી છું એવી રીતના જે બી નજીકમાં હોય તો મને થોડી હેલ્પ કરે કરે પછી ત્યાં આગળ તરત જ આવી ગ્યા પછી એ લોકો એ જ મ કેનિક ને બોલાવ્યા.
સરસ સાચી વાત હ હ. હ અ હ.
તેની ટ્રાફિક પોલીસ બધી ઊભી જ હોય. ખાવા માટે મે કીધું અભી આપ આપ બોલો અભી મેં કિસકો ફાઈન કરું. બોલો હા અમે લોકો હેલ્મેટ ના પેરી લોકો રૂલ્સ રેગુલેશન તોડી તો તમે અમને ફાઈન મારો છો હવે આનું ફાઈન કોણ ભરશે.? બોલ આ સર કારની મિસ્ટેક, મને કોણ મને કરી આપશે?
એનો જવાબ આપણને કોઈ આપે નહી.
એ ન આપે એજ ને,
જવાબ આપણને એનો મળે નહીં. કામ ચાલુ જ બસ કરશે હવે થોડેક વાર છે કારીગરો મળતા નથી. મળશે, એટલે પૂરું જ કરી દઈશું એવા જ જવાબ હોય એ લોકો ના તો.
હ એ જને! અમારે અહં ની બહુ છે તકલીફો તો બી છે સુરતમાં તો ઘઉ સરસ સરકારે કરી દીધું છે. ત તમને આવા ખાડા ટેકરા ન દેખાય બ્રિજીસ એટલા બધા બનાવી દીધા.
હણાં હમણાં સુરતનું બહુ બધું ડેવલપ થયું બાકી તમે ત્રણ ચાર વર્ષ પેલા સુરત જોયું હોત ને તો તમને બાકી જે નવા એ કલેક્ટર આવ્યા ને બહુ સરસ કામ કરી દિધું છે એ લોકોએ સરસ કરી દીધું છે.
તો પાછું કેવું છે ખબર છે ટ્રાફિક જે છે ને? એ ટ્રાફિકમાં તે બી સિગ્નલ્સ બધા એ આઈ વાળા છે.
ઓકે
હા હા સેન્સર વાળા, એટલે અમુક જો ટ્રાફિક ન હોય ને તો તમને પછી એ રીતના તમને એ લોકો કરે. હ લાગી નઈ.
અને જો આપડે કઈક ભૂલ કરી, રેડ લાઈટમાં ગયા તો, તમે મો તરત ગળે હાજર એ તમે કેમેરા માં આવી જ જાઓ. પણ એને ખાડા કેમેરામાં નથી દેખાતા આપડે કેમેરામાં દેખાય છે. મેરામાં ખાડા એ લખવા ને જરાય નથી દેખા. તે પ્રોબ્લેમ છે.
બસ જો બાકી શું ચાલે હવે.?
બસ તમારું ન તમારું કામ મને બઉ ગમ્યું બઉ મસ્ત! કામ કરો છો તમે ઇનોવેટિવ કંઈક નવુ સરસ સરસ એમ આગળ કરજો, અમને તમારા વિડીયો મુકજો, અમે જોઈએ. તમારું કામ, ઓકે, ઓકે બાય. આવજો.